હલો હા કેમ છો? હા આવે છે અવાજ.
હા.
હા.
અરે બહુ દિવસ થઈ ગયા આપે મળ્યા તો છે જ કરી શકીએ આપડે એકબીજાને ફ્રી છે તો એટલે મેં કીધું ચાલો ફન કરી એચ્છે. વરસાદ પણ બહુ હતો એટલે ક આ પ્રબ્લેમ હતા એટલે એટલે મે કીધૂ હવે વરસાદ તો છે નય. વરસાદ તો લે મે કે ચાલો ફોન કરી શક્યા. આપડે દસ મિનિટ પંદર મિનિટ બીજું સુ. છે બધાને જ એટલે એટલી જ આપડે ફોન ન એટલે ફોન કર્યો તમને. કેમ ચાલે?
બસ મજામા. તમે કીધું કે વરસાદ નુ તો. જોયું તો અમારે તો આ બાજુ સાવ વરસાદ જ નથી. બાય ધ વે તો હું જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા પાસેથી બિલોંગ કરું છું. આ બાજુ અમારે સાવ વરસાદ જ નથી. હમણાં જોઈએ તો જુનાગઢ ને ત્યાં બહુ જ વરસાદ પડી ગયો છે કે રસ્તા મેન હાઈવે સાવ બ્લોક થઈ ગયા છે. સુરતમાં જોય તો ત્યાં તો પચાસ ઇંચ અડતાલીસ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે કે. લોકોને ધંધામાં એટલું નુકસાન આવ્યું છે કે તમે વાત ના કરો. અ. આપડે ફોબ અ મોબાઈલમાં તો જો કે આપણે ઈન્સ્ટા માંને બધું આપને બધા ન્યુઝ મળી જાય છે પણ જોવીએ ને તો આપડી ઉપર વીતું હોય તો આપને ખબર પડે કે વર્ષ વરસાદ આવે તો આપને ગમે છે એવું નથી નો ડાઉટ, પણ જેને નુકસાન થયું હોય એ આપણે. આપડી ઉપર જોઈને જોવીએ. તો ખબર પડે કે આપડું નુકસાન કેટલું થયું છે ત્યાં બધા લોકોને. દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, દોઢ દોઢ માળ જેટલા માળ ડૂબી ગયા છે એટલું પાણી ભરાઈ ગયું. છે લોકોને નુકસાન એટલું થયું છે કે કે માણસો પોતાની વસ્તુ નો સેલ કાઢી ચૂક્યા છે. કે પાંચસો- હજારની વસ્તુ છે સાવ સો-સો દોઢસો રૂપિયામાં વેચી નાખે છે ફોન એક મેં ન્યૂઝમાં જોયું કે એક મોબાઈલ વાળા ની દુકાન છે. કે એને મિનિમમ બસો બસો કરોડ રૂપિયા નુ એને નુકસાન થયું છે. આપડે વિચારીએ તોય આપડા મગજ બહાર ની વાત છે કે આટલું નુકસાન એમ.
હ
ક્યારેક તો મને એક મિનિટ તો મને મનમાં એવું વિચાર આવ્યું કે હાલો ને જ્યાં જઈ ને આપડે સસ્ત છે તો લઈ આવી પણ આયથી ને જાવ એટલે ટિકિટ ભાડા કરવા અને એવું કરો એના કરતા તો ન જાવું સારું એવું છે. જોકે મને વરસાદ તો બહુ જ ગમે છે અમે બાળ પણ અમે ભાઈ બેન હતા. તો વરસાદની રાહ એવી જોતા કે વરસાદ આવે ડેલી ની બહાર જ નીકળી જાય અને મારા મમ્મી છે ને બહુ જિલ્લાઈ કે તમે નાવું તો ખરી પણ પછી જે ઘરે આવી ને પાછા કપડાં બદલવાને કરવું ને પાછું નાવું એવું ના ગમે. તમે શું કયો છો?
વરસાદ તો ઘણો હતો. બઉ દર વર્ષે કરે છે એના કરતા પણ વધારે તો જોયું છે. પોતાના આંખે થી. કોઈના કોઈના ઘરમાં પાણી. પાણી ભરાય સામાન નું. ઘર-કપડાં છે ઇલેક્ટ્રોનિકની વસ્તુ ઘણું બધું નુકસાન થ થયું છે ને ત્યાં દર વખતે પાણી ભરાયા જાય ચટણી પણ નથી એમાં. અને એ દર વખત ના. પ્રોબ્લેમ છે. આ વખતે તો વરસાદ હતો. ણીતો હતો એટલે એને માટે. એના લીધે કેટલાક જગ્યા એ ઝાડ પડી ગયા છે. હે અસાન થયું છે તમે કો. ઓ છો તમે બધી જગ્યાએ લોકો પોતાનું પોતાનું. દુકાન જ ઓછા કિંમત માં વેચ ચે છે વસ્તુ પણ કેવી હશે? કે આપણ ને ભીનાઈ ગઈ હશે, ખરાબ થઈ ગઈ હશે ક્વોલિટી હવે એની શું હશે પહેલા જેવી હશેટ કઈ ખબર નથી અને પછી એક વખત લઈ લીધી કડ્યું તો આપડે પાછું રિટર્ન નથી એટલે એના કરતા એ મોમાં ન નહી પડવું અંગે તો ખરું કે ચાલો ગયુ છે ભાગ માં બધું એની એ વિરાજપે છે કે નહીં એ આપણને કાઈ ખબર ર નથી હ તોય બહ પ્રોબ્લેમ શ છે આજ કઈ તકલીફ છેને, અહીં આવે તો અમારા અં તો પાણી દિવસમાં ખાલી બે વખત પાણી તો પણ હવે આપડે બધી જઈએ બીજું શું કરવાનું પણ વરસાદ આવકલ આપડે જોઈએ છે બધ બહુ વધતી ચાલી છે, કેમ કે વર્ સા જ નથી તો આપડો તો દેશ કૃષિ પ્રધાન આપડે એવ છે એટલે જેટલું આવે. વ્યવસ્થત અને ફાયદો થાય તો સારી વાત છે બધું બઉ ખરાબ છે. એ લોકોને બહુ તકલીફ થયા કઈ મદદ કરી આપ શકીએ એવું મને લાગે છે. મારા અહીં છે કે પછી કયું વધારે છે ખરાબ
ના તમે કીધું એવી રીતે હું એના ઉપર વાત ઉપર સમજુ છું કે બધા લોકો લોકોની આપણે જરૂરિયાતમંદ છે એની બધી જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ પણ અમારે તો અહીયા હજી કે ને કે વરસાદ આવ્યો જ નથી એલું શું કે કે જમીન ભીંજાઈ જાય બસ એટલો જ વરસાદ અત્યારે તો ફિહાલ અમારે અહિયાં બહુ જ પવન ચાલી રહ્યો છે. કે વા જાજો અમારે સામે જ છે એક ઝાડ છે સરગવાનું બહુજ મોટું છે એટલો પવન છે કે ઝાડ આખું પડી ગયું અને આ પવનના લીધે પણ એટલું નુકસાન થાય છે કે વરસાદ આ ઘેરાણો હોય વાદળા પણ પવનના લીધે વરસાદ ઉડી જાય મીન્સ કે વરસાદ જતો ર અને અત્યારે વરસાદની ખુબ જરૂરિયાત છે લોકોને નુકસાન થાય છે એ વાત સો ટકાની છે. પણ વરસાદ જરૂરી છે વરસાદ વરસાદ નહીં આવે તો ખેડૂતો ના લોકો ના ધાન્યની બધું કેવી રીતે પાકશે હજી અમારે આ બાજુ ક્યાંય વાવણી પણ થઈ નથી વરસાદ નહીં આવે તો ખેડૂતો વાવશે કેવી રીતે અને આપણે ખાશું કેવી રીતે ખેડૂતો ઉપર આપણું જીવન આધારિત છે.
જોવા જઈએ તો કેમ કે ઈ લોકો ખેતી કરશે શાકભાજી વાવશે કરશે અને ઈ બધું શાકભાજી ને બધું વાવવા માટે પાણી તો પેલી પ્રાયોરિટી છે. પાણી વગર તો ઇમ્પોસિબલ જ છે. આપણે રસોઈમાં પણ જોઈએ એ કોઈ વસ્તુ આપડી પાણી વગર બનતી જ નથી. એટલે આપડી પાણી છે એ પેલી પ્રાયોરિટી છે આપણી લાઈઇફમાં પણ અને ડોક્ટર્સ લોકો ની પણ કહે છે કે આપડા બોડી માં પણ આપણે પાણી એટલું જ જરૂરી છે. જેટલું ખેડૂતોને એની ખેતીમાં જેટલું જરૂર છે આપણું બોડી પિચોતેર ટકા પાણી ઉપર આધારિત કરે છે. પાણી વગર તો જીવન જ અશક્ય છે.
અમારા અહીં ગમે એટલો વરસાદ આવે પણ અમારે એવું નથી કે અહીં પાણી ભરાય અમારું મકાન ઉંચું છે. અ મારા મેરેજ પેલા મારા સાસુ કતા કે આપડે અહીં એક સાથે એકસો ને દસ ઇંચ વરસાદ પડેલો પણ કઈ નુકસાન થયું નહોતું એવું છે. અને વરસાદ નું જોઈએ તો અમુક લોકોને ગમે અમુક ના ગમે પણ કુદરતી છે. ભગવાન ઉપર આધારિત છે. તો ભગવાને જે ધાયરુ છે એ થવાનું. જેમ કે ક્યાંક નુકસાન થશે ક્યાંક. લોકનું સારું થશે વરસાદ થશે તો બધા લોકોના ધંધા ખુલશે. ધંધા ખુલશે તો બધાના લોકોને રોજગારી મળશે તો બધાના. જીવન જરૂરિયાત ની વસ્તુઓ છે, એ પૂરી થશે. અને જે લોકો ઝૂપડામાંને એમાં રહે છે, કે જે લોકોને વર્ષ. વર્ષાના કારણે નુકસાન થાય છે, પણ સરકાર એ લોકોને બધી વસ્તુ પ્રોવાઈડ આપે જ. છે, કે અમાર જ અહિયાં છે, કે લોકો ના ઝૂપડા અમુક ના. બઉુ વર્ષ પેલા તો અહીં ગયા છે. પેલા ની વાત કરું તો. વરસાદના કારણે તો અમારે આ બાજુ એ ટાઈપની બિલ્ડિંગ જ છે, કે લોકો. લોકોને ત્યાં રહેેવા માટે લોકોને બધું આપી દે ખાવા પીવાના ફૂડ. પેકેટ બધું પહોંચાડી દઈએ. ટોટલી વસ્તુ સરકાર છે. અહીના આપડા બધા હોય. એ બધું પહોંચાડી દે કે એઈ લોકોને કઈ પ્રોબ્લેમ ના થાય અને વરસાદ આ આવાનો હોય ની આગાહી તો. ધીરુભાઈ કરતા જ હોય છે. પણ તો એ સરકારી લોકોને પેલા જ ચેતવી દે છે, કે આવી રીતનું છે. કે વરસાદ આવવાની આગાહી છે. ને બધું
તો તમે લોકો ત્યાંથી નીકળી જજો અને મારા મમ્મી ના ઘરે વાત. કરું ને તો અમારે ત્યાં છે, ને એક ગઢની રાંગ છે. ત્યાં તમે જોઓ ને તો એટલુ ઊંડો છે. પાંચ સાત માં થોડા. ઈ નદી પણ એક વખત એટલો વરસાદ આવ્યો ને કે આપડા હાથ. થી આમ તમે આમ ખોબીથી પાણી લઈ લો ને એટલું. ત્યારે તો અમે લોકો એટલા બી ગયા હતા કે બધા ક ઘર મૂકીને ચાયલા જાવો કેમ કે પાણી એટલું છેલ ગાય. તો એ ગટર સોફરવું આપડા ઘરમાં પણ આવી શકે છે. એટલે. નુકસાપ નુકસાન. કરે છે અને ફાયદો પણ એટલો જ કરે છે તમે શું કો છો?
છે કે વરસાદ આવવો જ. જરૂરી પણ આવે છે. લિમિટ ની બહાર આવે છે. છે તો એ પણ મેં પહેલા પણ તમને કીધું. આપે આપડા જેટલો વરસાદ આવશે. બધી જે સિસ્ટમ છે બધી બરા. એના વગર ખેડૂતો નો પ્રોબ્લેમ. એમ છે એજ બધી આપડી પણ એજ છે. બધી. એ લોકો નહી કરી શકે તો પછી? આપડે આખા દેશમાં જવા સુધી તો ખેડૂત જ છે, આપડે. સી અને ટાઈમ પર નહી થાય તોર આપણા પર જ આવવાનો છે અને દિવાળી શું થાઈ જાય તો સારી વાત છે. પણ હવે રોકાયો છે, આરામ કરે છે. હવે થોડા જોરદાર વરસાદ આવશે એવું અમે સામ- સાંભળ્યું છે, તો જે લિમિટમાં આવવો જોએ. જોએ એમ છે, નહી તો બહ પાછ. જો વધારે લીફમાં વધારો થશે આ. મારા યળ હતી અને લાઈટ નથી. થી લોકોના ખાવા પીવાની વસ્તુ. ુ પણ બધી હતી બધા એ કે. પડતો નથી એક પાણી ની બાટલી સો રૂપિયા કેમ કે વરસાદ માં સા- સામાન લેવા જવાનું જમ- આવ તો રસ્તા બંધ છે ટ્રેન બંધ છે. સામાન કેવી રીતે લાવે એટલે તકલીફ થઈ છે ખરી- અડધા લોકો તકલીફ- તકલીફમાં બેઠલા મજા લેવા- અહયા ધબા ગયા છે એવું બધું- એવી પગે જેના જેના- તેમ વરસાદને કોઈને- કોઈને કોઈને વરસાદે જે છે એ વરસાદ જો- વ્યવસ્થિત હશે એવું લાગે છે મને- તો બધી તકલીફ બધાની જ છે. આખા દેશ એટલે આપડણે ખાલી ભગવાન ને પ્રાર્થના - -કારાર્થના ક વવસ્થી જ વરસાદ આપજો. બહુ પણ નહી જેવો આ જેટલો આવ- હો જો એકખા દેશ ને વ્યવસ્થિત ચલાવવા માટે તો સારી વાત છે. એટલે આપણે છોડીને ચાલવાનું છે એવું મને- મને લાગે છે કરી શકીએ એવું છે નહી- જે પાંચ બીજું તો કઈ આપડે કરી- શકીુરની જે મેરસ તેના પર બધું આગળ ચ-
હા તમે કીધું એમ વાત બરોબર છે આ વાત ઉપર ધ્યાન રાખ- ખીને આપણેે- તમારી વાત ઉપર મને બહ જ જાણવા મળલું અને શીખવા પણ મળલું કેટલા લોકોની મુશ્કેલ- ઉકેલી હોય છે ને તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો. ધન્યવાદ તમારી સાથે વાત કરીને-
હા પાછા ચાલો-
ઓકે-
આવાવજો-
આવજો.